હેલો હા બોલો શું કરો છો
બસ કઈ નહી બેઠી ત રીલો જોતી હતી
આ હા ઉ બી રી ઉું બી એ આ બેઠી રીલ્સ જોઉં છું
હ રસગુલ્લા અને મરચી ના લગ્ન જોયા હ હમણાં
મારામાં બી અત્યારે એવી બ બો જ રીલ્સો આવે છે એમ એ આઈથી બનાવે અચછા બધા આવી
હા આલુ ધોકે બાઝ નીક એટલા ને એવું બધું
હા ના ચાશણી વાળી ચાશણીને ભાગ કે શાદી કરલી વને ધોખા દિયા ગુલાબ જામુન કો
હા હા બહુ આવે છે એવી તો બાપા હમનાં ની
આવી બધી રીલ્સ આવે છે મારા ઇન્સ્ટાગ્રામમાં તો અત્યારે
તો હમણાં ફીડ પર બધી એજ બધી એઆઈ થી આવો એઆઈ ને આવું ભાઈ હું તો કંટાળી ગય છું
આવી જ રીલ્સ હોય આઈ કરે છે ને એ આઈ થી અલગ અલગ બધા વિડીિયોસ બનાવે ને એનિમેટ નિમેશન ને એડિટિંગ ને એવું બધું તો
હમ હમ એ આઇ એમ જોવા દઈએ ને તો શું?
હા બોલો
ના મતબ એક એઆઈ એમ જોવા જઈએ ને તો બઉ સારું છે.
હા એમ તો સારું છે બધું બહુ આમ અંદર આપણનેીખ શીખવા બી મળે છે એમાં અને બહ હેલ્પફુલ થાય છે આપણને
હ એ જ
હહા પણ પછી અમુક લોકો એ અમુક એવા બી હોય છે કેમ કે એનો ખરાબ યુઝ કરે લ એમ
હા એજ ના હું એજ કેવા જતી હતી કે એના એ તો ડિપેન્ડ કરેછ કે આપણે એનો કઈ રીતે ઉપયોગ કરીએ
હા એજ ને સારો કરવો હોય તો સારો બી આમ બહ સારી હેલ્પ હેલ્પફુલ છે એમ આપણી માટે અને ખરાબ કરવા માટે તો એ બી છે.
એજ
હ એમ અત્યારે આપડે કેવું કઈ બી કામ હોય કે કશી બી જરૂરી હોય તો આપડણે તરત એ આઈને પૂછી લઈએ કે અમે એ આઈ ની હેલ્પ લઈ લઈએ.
હા
હમ એટલે આપણને આમ ક કઈ પ્રોબ્લેમ નથી આવતો એમ એટલું જલ્દી
હા ઇવન આપડે પ્રોજેક્ટ હોય કે ગમે તે હોય બધામાં આપણને કેવું બધું આપણને હેલ્પ બી રે એમ બ વધારે આપડે થોડી કેવું નને કે મહેનત ના કરવી પડે પણ આપણને જે બધું થાય થોડું વધારે હેલ્પ રહેે એમ અને ઇફેક્ટિવલી આપડે બનાવી શકીએ એને
હા આમ કેવું કઈક વસ્તુ કઈ આપણે ટોપિક કરવો કઈ પ્રોજેક્ટ કરવો છે. તો એને આપડે એ આઈને કહીએ તો આપણને આમ પ્રોપરલી આમ આપે કે તમારે આ સ્ટેપ આપી દે કે તમારે આ સ્ટેપ પછી આ સ્ટેપ કર્યો એમ પ્રોજેક્ટ માટે
હા ઇવન આઈડિયાઝ જોતા હોય
હમ ડિફરન્ટ ડિફરન્ટ આઈડિયાસ ભી આપેને એવી રીતે બધું
એટલે હેલ્પફુલ તો બહુ રીતે છે. છેમ આપણને બહુ જોવા જઈએ ને તો ઘણી બધી જગ્યા એ હેલ્પ કરે છે આઈડિયાઝ હોય કે નવા ઇનોવેટ તેવું કોઈ બી વસ્તુ ુ કરવી હોય બધામાં કેવું કે આપણને મદદરૂપ ર એમ
બ હમણાં તો ખબર બધા વચ્ચે એ આઈમાંથી પેલી ઈમેજ બનાવતા હતા રેડ રોઝ સ્ટાલ વાળી ઇમેજ સાડી પરી હોય હા હ એ બી બહુ ચાલ્યું હતું હમણાં હમણાં હા પછી
કે આપડા કોઈ રિલેટિવ હોય એની જોડે આપણે ફોટો જનરેટ કરીને બનાવતા હતા
હા હા હા એ બી બહુ ચાલ્યું છે હમણાં
હા પણ હવે એનામાં બી બહ ઉ હા
સૌથી પેલા સ્ટાર્ટિંગમાં પેલું ગીબલી ટ્રેન્ડ વાળું ચાલ્યું હતું.
હા ગિબલી આર્ટ
હા એ તો બહુ જ ચાલ્યું હતું ખબર બધા બહ જ યુઝ કરતા હતાા બધા એનો
અને પછી એની વચ્ચે તો કોન્ટ્રોવર્સી બી ચાલી હતી કે આવી રીતે આપડા ફોટોઝ એઆઈ ભાઈ સેફ છે કે નહીિ એ બી બધે બહુ ચાલ્યું હતું. તો
હા હ
એટલે અમુક લોકો કેહેતા હતા કે સારું છે અમુક લોકો કહેતા હતા કે ના સેફ નથી.
તો બધાને અલગ અલગ વિચાર હોય ને એમ
હમ હમ
એછ ના
બરાબર. એવન ફનેરી જોવા જઈએ એન્ટરટેનમેન્ટ માટે ને એમાં બધામાં જોઈએ તો એના માટે તો સારું કને અમુક અમુક રીલ તો બહુ સારી હોય છે પણ અમુક તો એવું લાગે કે યાર કંટાળી ગયા એમ
અત્યારે આ જે છે ને રીલ્સો આવે છે ને અત્યારે બધી શાકભાજી શાકભાજીને બધાની એ તો બહુ જ ગ સબમ નેક્સ્ટ લેવલ એમ આપણે ઇમેજિનેશન ની બાર ની જ વસ્તુ વસ્તુ આવે છે એમ અત્યારે એની પર
એજ મતલબ બીજ બ ના કરી કે આ આવી રીતે તો મતલબ રસગુલ્લા લ બેન કે ના લાગભન
એજ ને કોઈ આમ વિચારે કે આવું કશું બી થઈ શકે એવું વસ્તુ એ લોકો એ આઈ ના યુઝ થી બનાવે છે.
પછી કોલા ને પેપ્સી કોલા લ કોલન બાપા અલગ
હા બે હજાર પછી મે ગ્રીન જોયું બી સ્પ્લેન્ડર અને બુલેટ એ બેવના લગ્ન થાય છે અને પછી પછી બુલેટ છે ને પેલા સ્પ્લેન્ડર ને ધોકો આપી દે છે એ
હા
આ આવી રીલ્સ આવતી તી મારામાં વચ્ચે તો બો
પછી પેલું રાજમા ચાવલ અને દાલ ભાત વારુ
હા
એવી આ કે રાજમા એ ધોકો દનેને દાલ જોડે એવું કઈક હતું
હા હ હા
એ બી સારું હતું મતલબ એક પોઈન્ટ પર એવું લાગે મસ્ત એન્ટરટેનમેન્ટ મજા
હા આમા માઇન્ડ ફ્રેશ થઈ જાય એમવી રીલ જોઈએ ને તો પછી અમુક એવું થાય યાર કેવી કેવી રીલો બનાવે છેઅમુક વાર એવું થાય પછી
પણ એ જ વખત જોવા જઈએ તો સારું છે ડિપ્રેસિંગ ફીલ કરતા તો વધારે
હા ફુન્ની થોડો મૂળ ફ્રેશ થઈ જાય બધાનો
વચ્ચે તો મારી ફીલ એવી થઈ ગઈ હતી ને કે યાર જ્યાં જોવું ત્યાં એકદમ ડિપ્રેસિંગ ફીલ મતલબ ગમે તે જોઓ ને દુઃખી થઈ જાવ ગમે તે જોવ દુખી જ તે થોડું સારું છે આવું ભલે ફની છે ક્રિન્જ લાગે પણ થોડું સારું છે
હા એજ ને હ પણ સારું થોડું તો માઈન્ડ ફ્રેશ થાય આપડું
એજ
અ ફની રીલ આવે તો એમ એ કે બઉ અ બોઉ મસ્ત મસ્ત બનાવે અમુક લોકો ભી એઆઈથી બધું એડિટિંગ એડિટિંગ બી બહુ મસ્ત મસ્ત થાય છે અત્યારે તો કેવું પેલા આવું નોતું આવડતું હોઈને
હા ઇવન અમુકમાં જે સબસ્ક્રિપ્શન ને બધું હોય ને એના ઉપર તો બહ સારા સારા ઇફેક્ટ તમે નાખી શકો છો
હા, હા, અ
કામ બી બહુ ઈઝી થઈ ગયું છે, પ્રેઝન્ટેશન બનાવવાનું હોય કોલેજ નું કઈ હોય કે ગમે તે હોય ને તો ઈઝીલી થઇ જાય છે
હા, આપડે કેવું કોઈ પીપીટી બી બનાવી હોયને તો હવે આપણેને એઆઈ કહીએને તો બી આપને આમ પ્રોપર બધું તૈયાર કરીને આપી દે આપણે ખાલી ઇન્સ્ટ્રક્શન આપવાના કે મારે આ વસ્તુ એમાં જોઈએ છે એ તું એડ કરી દે
હા, એ જ
હમ, હા હા, એટલે આપણને એકદમ પ્રોપર પીડીએફ પીએમ બનાવીને આપી દે છે એ આપડે ખાલી ડાઉનલોડ કરી ડાઉનલોડ કરી દેવાની
અને બધામાં પાછા કેવાય કે બે બધા પોઈન્ટ ઓફ વ્યુ હોય એમ અમુક લોકો કે છે કે આ બધું આ કરવા થી આપડે એને ગુલામ બની જઈએ આવું બધું બટ એ હવે જોઈએ એ ડિપેન્ડ કરે છે કે તમે કેટ કેટલું યુઝ કરો છો કેટલો ઉપયોગ કરો છ છનો
હા એજ રે
તો મારા ખુદના બી થોડા જાઈડસ હોય એ મેડ
હ છે ન અને આમ પ્રબર એવું નઈ કે આમ બધું એ એઆઈ ઉપર ડિપેન્ડ કરી દે
હા
એવું બી નહી એમ હા, હા, અમુક અમુક અમુક વસ્તુ એવી હોય એમાં આપણે એને એની હેલ્પ લઈએ
હ આઈડિયાઝ લેવા માટે કે પછી આપણે જાતે કરીએ એમ
હા, એજ ને તો પછી તમારા ઉપર ડિપેન્ડ કરે કે તમે કેવી રીતે એનો યુઝ કરો છો ને કઈ રીતે એનો યુઝ કરો છો
હા, એ બધા એ તો બધું કોન્ટ્રોવર્સી ચાલવાની જ
ચાલસે જ પછી અમુક લોકોને એવું લાગે કે એ આઈ આપડી જગ્યા લઈ લેશે એમ આગળ
હા, હા
ઇજ ને પણ એ આઈને ચલાવા માટે બી કોક તો માણસ જોઈએ ને
એજ એટલે બધું કેવું કેવાય બધામાં અલ અલગ વિચારો તો રેવાના જ છે બધાના
હા એજ ને એવું તો ચાલ્યા કરવાનું એમ બી નવી નવી આમ જેમ જેમ ટાઈમ હ, હ, એમ જેમ જેમ ટાઈમ જાય એમ નવી નવી ટેકનોલોજી તો આવશે જ ને
હા બરાબર
તો પછી અત્યારે તો હા એજ ને તો પછી આપણે પાછળ રહી જઈશું. ટેકનોલોજી તો આગળ વધતી રહેશે. આપણે પાછળ રહી જઈશું. પછી તો પછી એટલે એજ ને અને અત્યારે તો કેવું અ એક્ટિવામાં અ એક્ટિવાને એ બધું હોય ને એમાં બી એ આઈને એવું આઈ ગયું છે. એ બી આપણે ખાલી કહી દઈએ ને તો એની જાતે ઓટોમેટિક ચાલે છે. એમ આપણે એને હેન્ડલ કરવાની જરૂર નથ થી પડતી આપડે ખાલી એને કહી દઈએ કે મારે અહિયાંથી અહીંયા જવું છે.
હહ એ મેપમાં જાતે જ અ એનામાં નાખી દેે.
હા અને ઓટોમેટિક ચાલે છે ક્યાં બ્રેક મારવાની છે, ક્યાં ટર્ન લેવાનો છે બધું જ એને ખબર હોય ને એવી રીત તે કરે આપણે ખાલી બેસવાનું
હહ ઈવન કારમાં બી એવું ફંક્શન આઈ ગયું છે
હા કેટલી બધી કાર્સ એવી રીતે એમાં ભી આવી રીતના આવી ગયું છે બધું
બરાબર છે જોવા જઈએ તો સારું સે બટ બસ બધું આ બધું એક હાથે હોય તો સારું રીએ એમ
હા બો વધારે પડતો ના થઈ જાય તો સારું એમ પછી વધારે પડ થઇ જાય તો બી ના સારું લાગે એમ
હમ
હ એજ ને ઓ હા હું કરું હું કરું તમને ચાલો ને હા પાંચ મિનિટમાં કરું પાછો
હા હા ઓકે હા
હ.